મજામાં. હલો કેમ છે મજામાં.
હા, બસ મજામાં તું કેમ છે.
બસ સારું છે અત્યારે તો. તમે કહો તમે કેમ મજામાં છો ને અત્યારે કેમનું ચાલે છે.
બસ સારું છે ઘણા દિવસ પછી વાત થઈ મેં કીધું છેલ્લા ઘણા દિવસથી ઓફિસમાં બઉુ કામ હતું એટલે આજે સમય મળ્યો તો મેં કીધું કે લાય કામ કરું તમારે કેવું ચાલે બધું.
મારે એ બી સારું ચાલે છે મારે બી એ રીતનું છે આખો દિવસ ઓફિસમાં ક્યાં પૂરો થઈ જાય ને કઈ જ ખબર નહી પડતી આપણને અત્યારે.
સાચી વાત છે એમ સાંજે ઘરે આવતા તો એવું થાય કે આખો દિવસ પતી ગયો ખબર જ નહી આમ.
બિલકુલ નહીં સાચી હવે તો બધા કહે છે કે ઉંમર થઈ ગઈ છે લગ્ન માટે વિચારો.
સાચી વાત છે એ વસ્તુ એવું થઈ ગઈ છે મને બી એવું જ કે છે. તે કે કે પેલા છોકરા જોઈ લો છોકરા જોઈ લો પછી તમને જે આગળ લાગે એવું. કે વાત કરો.
એ તો છે જ કે. છોકરો જોઈ લો પછી લાગે એમ કરવાનું તમારો શું વિચાર છે લગ્ન કરવા માટે તૈયાર છો.
સાચું કહું ને તો હજી થોડોક તો સમય જોઈએ જ છે કારણ કે હું અત્યારે આજે જોબ કરું છું ઓફિસમાં કામ કરું છું એમાં હજી થોડું આગળ કરવા માંગુ છું એટલે હાલ તો હજી મારે કોઈ વિચાર નથી એમ થોડો ટાઈમ લઈ થોડો સમય પછી વિચારીશ.
ના બરાબર વિચારજે કે કારકિર્દીનું ને એ બધું જોવાનું હોય. લગનમાં કયુ આ લગ્ન એ કંઈક નાની મોટી વસ્તુ નહીં ઉતાવડે કોઈ નિર્ણય ના લેવાય લગ્નમાં. તો એ આખી જિંદગીનો પ્રશ્ન થઈ જાય એટલે.
હા મને લાગે છે કે એમ હજી વાર છે હજી થોડું ઘણું કરી લઈએ પછી ચાલે પછી આખું જીવન એજ કરવાનું છે ને.
હમ્મ સાચું છે સારી નોકરી ને બધું તો છે પણ તો એ પોતાનું થોડુંક વિચારીને પછી લગ્નમાં વિચાર કરવાનો આપણે
હા એજ ને એ બધું બી તો પેલા જોવું પડે અગર આપડે પણ સેટ હોઈએ આપડી રીતે નોકરીમાં તો વાંધો ના આવે ને કદાચ એવો કોઈ જીવનસાથી મળે કે જે મતલબ એ બી જોવું પડે કે સમજદાર હોવું જોઈએ પછી આપણા સપનાઓ જોવે એ બધું બી જોવું
એ તો છે નોકરી સારી હોય પૈસો સારો કમાતો હોય તો એ બીજી વાત છે પણ એનો સ્વભાવ છે આપણને સમજે છે નથી સમજતો એ બધું જોવું પડે
હા મને પેલું એવી રીતે તો એવા લોકો તો ગમતા જ નહી કે દરેક ભાત નામ ગુસ્સો કરે થોડું શાંત રહે આપણને સાંભળે સ્વભાવ સારો હોય એ બધું હોય તો સારો આપડે એવું જરૂરી ની કે ન જ સારી હોવી જોઈએ એમ નોકરીમાં બે પાચ પૈસા ઓછા કમાતો હશે ને તોય ચાલલે આપડે જોડે કમાતા હોય ને તો ટેકો ભી કરી લઈએ
એતો છે કી પરિવારને માન આપે સ્વભાવ શાંત રાખીને આપણને સાચવે એટલું જોઈએ મહેનત તો બે ભેગા થઈને કરી લઈશું અત્યારે એ રીતનું છે બધું
બરોબર છે અને ક તમને તો ખરે જોવા આવ્યું હતું ને
હા જોવાયું હતું પણ જોઈએ હવે કઈ રીતનું છે એક જોવાયો તો પણ વાતચીત થઈ છે બધું સારું છે હવે પરિવાર સમજવાનો પ્રયત્ન કરીએ છીએ હજુ બંને કેમનું ચાલે છે
હા એ તો સારું છે પાછુ એકબજાના જાણ્યા વગર બી કઈ નિર્ણય ના લેવાય એ પણ મુશ્કેલ હોય
હમ્મ આજકાલ તો છોકરાઓ છોકરીઓ વાત કરવા માટે સમય આપે છે એટલે સારું છે પેલાની જેમ છે નહીં કે તાત્કાલિક નિર્ણય જણાય દીધો એમ
હમ્મ પણ એ જરૂરી છે ને લગ્ન પછી આખી જિંદગી સાથે રહેવાનું હોય એટલે આપડણે પહેલા જ એકબીજા ને જાણી સમજી લઈ એ બી બહુ જરૂરી છે
એટલે જ ને અ તું પ્રેમ લગ્નમાં માને કે આપણેે ગોઠવણ ના લગ્ન માં માને
મને એમ તો એવું લાગે છે કે બંને યોગ્ય છે મહત્વનું એ છે કે બંને વચ્ચે વિશ્ વિકાસ હોવો જોઈએ સમજ હોવો જોઈએ હા એ તો આપણે એવું કોઈ શોધ્યું નથી એટલે એવું કોઈ પ્રેમ લગન નથી પણ પછી કોઈ એવું મળી બી જાય તો હજી એવું કઈ વિચાર્યું નથી પણ બંને ચાલે એવું કશું નહી પણ એમ કે વિશ્વાસ હોવો જોઈએ અને સમજ હોવી જોઈએ
એ તો છે હું બી એ જ વસ્તુ માનું છું કે સમજને વિશ્વાસ હોય તો સારું છે કે વ્યક્તિ આપણને સમજે કે કઈ રીતનું આપણે કહેવા માંગીએ છીએ શું છે અમુક વાર બોલ્યા વગર બી સમજી જાય તો સારું એમ
હા લગ્ન પછી તું શું નોકરી ચાલુ રાખવા માંગે છે
હા નોકરી તો ચાલુ જ રાખવાની ને જરૂર છે કે મને મારા કામ કરવાવામાં મને આનંદ મળે છે એટલે સારું લાગે એમ
સાચી વાત છે મારા માટે પણ એવું જ છે કે આર્થિક રીતે આપણે પોતે સ્વતંત્ર હોઈએ ને તો ચાલે પછી આપડે કોઈની જોડે રહીને ડિપેન્ડન્ટ ના રેવું પડે કદાચ કઈ બી થાય આગળ જઈ ને તો આપ એટલીસ્ટ કમાતા હોઈએ તો આપણને કોઈ વાંધો ના આવે
પણ એ સાસરી પક્ષ ને બધા એ લોકો બે વાત સમજાય તો સારું છે ને કેમકે અત્યાર તો અત્યારે તો બધા સમજ જ છે પણ અમુક જે મગજ વિચારસરણી હોય એ ના બદલાઈ હોય તો એ જોવું પડે એમ પણ બાકી બાકી સમજે વધારે સારું એમ
હા એ વસ્તુ બી છે તું કેવું આમ લગ્ન સમારંભ ઈચ્છે છે કેવું હોવું જોઈએ
આમ ખર્ચો બહુ કરવો નથી આમ સાદાથી સાદાથી બી નહીં આમ શોખ બી પૂરા થાય બધા બ પરિવાર વચ્ચેને કાર્યક્રમ બી ગમે અને બજેટમાં પતી જાય એમ બધું
હા સાચી વાત છે અત્યારે તો લોકો એટલો બધો દેખાડો કરે છે પણ એટું દે કાળો કરવાનો છે મતલબ
એજ ને અને જો એ જોત જોતામાં તો ના શું કેવાયં બ લાંબા ટૂકો લાંબા જોડે ત કો લાંબન જઈન લવ થાય
હા
એટલે જ ને દેખા દેખી માં બહુ એ થાય છે અત્યારે.
સાચી વાત છે મને એવું લાગે કે ભાઈ પૈસા તો ભેગા કરી ભવિષ્ય માટે બચાવવા જોઈએ એ વધ. ઘરે સારું.
એ તો છે પણ અમુક લોકો દેખા દે કે શું કરે લોન લઈ લે લોન લઈને કરે હવે એ રીતના તો થોડી કરાય પડે અત્યારે
તો પછી આખી જિંદગી લોન ભરવા નીકળી જાય
હમ એટલે અને પછી ઘર પ્રવાસ બચત બધું નહી જોવાનું આપડે
સાચી જ વાત છે તું લગ્ન પછી કે્યામ ફરવા જવાનું વિચારે છે
કશ્મીર છે કેરળ છે પછી બાલી છે પછી બે ત્રણ જગ્યા છે વિયેતનામને એવી એ રીતે
બરોબર બરોબર મને તો હિમાચલ શિમલા મનાલી એ બધું જવાની બહુ જ ઈચ્છા છે
હ ત્યાં તો નેચર શું કહે પ્રાકૃતિક સૌંદર્યને બધું તો મસ્ત છે ત્યાં
સારી વસ્તુઓ છે મજા આવે પ્રાકૃતિક.
હા કુદરત. થોડા થોડા દિવસ આમ શાંતિથી રહેવા ની કઈક આમ મજા જ અલગ હોયમ.
હમ. સાચી વાત છે લગ્ન પછી બંને એકબીજાને સમય આપવાનો ને એ બધું હોય એટલે વાંધો. ધુના આવે આવેે.
હા આખર માત્ર કામમાં જ વ્યસ્ત રહી જવાનું બીધું યોગ્ય નથી ને.
હમમ મને લાગે છે કે. લગ્ન જેવાન તો બરાબર પણ બેવ વચ્ચે મિત્રતા વધારે હોય ને તો સારું કે. બે એકબીજાને પોતાની મનની વાત કહી શકે.
એકદમ સાચું જીવન સાથેથી પહેલા સારો મિત્ર હોય ને. તો સૌથી સારું તો પછી આપણને જીવન જીવું એકદમ સરળ લાગે.
હમ. કે એને કશું કેવું હોય ને તો આપણે વિચાર કરવો ના પડે આમ કહી શકીએ કે. મને આમ કરવું છે તેમ કરવું છે. અને આપણે બેની જોડે રીતના રહીએ કે એ બી આપણને કહી શકીએ.
સાચી વાત છે અને આપડું આમ મન બી હળવું થઈ જાય પછી આપડે તો કોને કહેવા જઈએ.
એઝ. એ તો છે આખા દિવસમાં થાક્યા હોઈએ એટલે એ રીતના. બોલો બીજું કે શું કેમ હમ કેમનું છે અત્યારે હવે.
બસ આ બધી લગ્ન ની વાત ચાલે બજેટ કેવી રીતે બનાવ બ. પરિવાર સાથે કેવી રીતેવા ભવિષ્યનું પ્લાનિંગ કેવી રીતે. બસ આજ બધું ચાલે આખો દિવસ ઘરમાં અને એક બાજુ નોકરી જોઈ હવે નોકરીમાં બી એટલા બધા કામ હોય.
એ તો છે કામ જોવા જઈએ તો આ બાજુ રહે છે ને આ બાજુ જોવા જઈએ તો પછી નોકરીમાં એ. થઈ જાય બે બાજુ બેલેન્સ શું કહેવાય સમતલ થઈને ચાલવું પડે આપણે.
હા અને લગ્ને ની વાત ચાલે એટલે પાછું આપડે ઘરના કામ ની બધા શીખવા પડે.
એ તો છે એક જોતા ઘરના કામ શીખવા ને ઘરના કામ તો ચાલ ને રેતે રે આવડી બી જાય. કઈ એ છે નહી. જેમ માથે પડે એમ બધું આવડે.
હા સાચી વાત છે ને અત્યારે તો જો અમુક સાસરી વાળા સારા હોય ને તો સમજે બી છે કે વહુ કમાતી હોય ને તો એકાદ કામ વાળી ભલે રાખી દે.
સમજે છે કે એમ નહી શાંતિ રે ને આપણ ને ઈ શાંતિ રેહ.
હા પછી ભલે ને એ તો પ વહુ પૈસા આપી દે એમાં શું છે. પણ તમે વઉનું સમજો એ ઇમ્પોર્ટન્ટ છે. એકાદું કામ વાળું રાખીન ઘર તો ચાલી શકે.
હમ અત્ય્યારે તો ખાસ બધું શું કેહે પરિવર્તનને બહુ બો ખાસું બધું ચેન્જ થયું છે અત્યારે તો બધે. એટલે. અમુક જગ્યા એ છે કે હજી જેમ ચાલે છે એની જૂની પ્ર થાને બધું ચાલ્યા કરે પણ બધે અત્યારે સમજ સમજવાનુંને બધું અત્યારે ખાસું બધું આગળ નીકળી ગૃ છે.
હા હવે એમ પેલા જેવું નથી અત્યારે બ તે મોર્ડર્ન થઈ ગયા છે અમુક લોકો છે હજી બી એવા એમની જૂની વિચારસરણી છે પણ આ પડે તો બધું જોઈ સમજી વિચારીને જ કરવાનું કે ભાઈ અત્યારના વિચારો હોય આપણને સમજે આપડે બી એમને સમજી શકીએ તો સારુ.
અને પેહલા જ ક્લિયર કરી દેવાનું કે મારે ભાઈ હું આમ કરવાનું છે મારે અને આ રીતનું કરીશું અમે લોકા. પેહલેથી આપણે સ્પષ્ટ સ્પષ્ટતા કર દઈ એટલે વાંધો ની આવતો.
હા એવી પેહલા સ્પષ્ટતા કર દેવાની કે ભાઈ હું લગન પછી નો કરી કરીશ, હું આમ કામ કરું છું, આટલા વર્ષોથી કામ કરું
એટલે જ એટલા
લોકોને ખબર પડે જ છે કે ભાઈ મોંઘવારી કેટલી છે એક માણસ કમાય તો કશું ઈ નઈ થાય.
નહીં થાય બે જનાણે કમ્પલસરી કમાવવું જ પડે છે. જરૂરી છે અત્યારે, પેલા ચાલી જતું તું અત્યાર તો નથી ચાલતું. કેમ કે મોંઘવારી બીજો અને દિવસે વધે એટલી રાતે વધે છે અન રા ત્રે વધે એટલી દિવસે નહી વધતી એ રીત.
સાચી વાત છે. બીજું શું ઘરે બધા મજામા ને?
બસ બધા મજામાં બધા પોતપોતા મારે પોતપોતાના કામ કરે છે. અને આપડે અત્યારે નોકરીમાં બેઠા છી એવું.
સાચી વાત છે કઈ વાંધો નહી પછી મળીએ આપડે સમય કાઢીને.
પાકું પાકું, ચલો, હા ચાલો હા આવજો.
વરુ